હલો
હેલો કેમ છો?
બસ એકદમ મજામાં. કેમ છો તમે?
બસ એકદમ મજામાં. આજનો આપણો ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ.
ઓકે બહુ સરસ ટોપિક છે.
હા એટલે શું છે કે સમય એ જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે.
સાચી વાત છે જો એને આપડે વ્યવસ્થિત સમજદારી પૂર્વક સમયનો ઉપયોગ કરીએ. તો આપણના ઘણા બધા કાર્યો આસાની થી થઈ શકતા હોય છે.
હા બરાબર છે. એટલે એક વાર સમય પસાર થઈ જાય પછી તે પાછો આવતો નથી એટલે આપડે સમય નો હા સમય નો યોગ્ય ઉપયોગ આપડે કરવો ખુબ જ જરૂરી છે.
હમ્મ સાચી વાત છે એના માટે તો સમયનો ઉપયોગ કરવા માટે તો વ્યવસ્થિત કઈ રીતેના થાય એના માટે તો આપડે ડેલી ના જે ચામકાજો હોય એને આપણે પ્રાથમિકતા આપીએ કે પેલા આ કામ જરૂરી છે તો પેલા આ કામ કરીએ કે પછી આ કરીએ કે જો આપડે એવી રીત ના ડેલી નું બનાવેલું હોય કે આપડે આ ટાઈપ નું કામ આ ટાઈમે કરી લેવું છે. તો આપડા કામ સામાન્ય સરસ રીતે થઈ જતા હોય છે અને આપડો સમય પણ સરસ રીતે એ થઈ જતું હોય છે.
હમ હમ. એટલે સમય નું આપડે આયોજન કરીને કામ કરીને તો આપડા દરેક કાર્ય સમયસર પૂર્ણ થાય અને આપને એ સફળતા મળીએ એમ કે આપડા કામ પુરા વ્યવસ્થિત થઈ શકે.
હા સાચી વાત છે. અને ખાસ કરીને તો સમય બચાવવા માટે કે સમયનો સદઉપયોગ કરવા માટે આપણે ફોન અને સોશિયલ મીડિયા થી આપડણે જેટલા દૂર રહીએ એટલો આપડો સમય બચતો હોય અને સારા કામમાં સમયનો ઉપયોગ કરી શકતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ કામ આપડે કરવાનું હોય અને જો બે મિનિટ માટે ફોન હાથમાં લઈ લે તો એમાં કલાકો જતા રે છે. આપણને ખબર જ નથી પડતી અને આપણો ટાઈમ બહુ ખરાબ રીતે બગડી જતો હોય છે.
હા સાચી વાત છે. અને તમે જુઓ કે સમય નો સદઉપયોગ કરનાર વ્યક્તિ હંમેશા આત્મવિશ અને એ જવાબદાર બની શકે એવું જ લાગશે આપણને
સાચી વાત છે એ તમે બહુ સાચું કીધું
હમ હમ અને સમય નું આપડે યોગ્ય રીતે આપડે મેનેજમેન્ટ કરીએ કોઈ ઉતાવળ કે કોઈ તણાવ કે કોઈ આડસ હમ એ બધું દૂર કરીને કરીએ તો સારું પડે છે એમ
હા સાચું છે. અને ઘણી વખત એવું થતું હોય કે કોઈ કામ જો બહુ મોટું હોય આપણે પાસે તો એ કામ જોઈને આપને કંટાળો આવતો હોય કે એવું થતું હોય છે. પણ જો એ કામ ને આપણે સમય પ્રમાણે મર્યાદિત ભાગમાં વેચી દીધું હોય કે અમુક ટાઈમમાં આ કામ આટલા ટાઈમમાં કરવાનું છે કે એનો બીજો હિસ્સો પછી ના ટાઈમમાં કરશું. તો એ કામ આસાન થી અને સરળ રીતે પૂરું થઈ જતું હોય છે આપણો સમય પણ બચી જતું હોય છે ને કામ પણ સારી રીતે પૂર્ણ થઈ જતું હોય છે.
સાચી વાત છે.
જે ખુબ જરૂરી છે આજના ટાઈમમાં
હા અને જે લોકો સમયની કદ સમય નો કદર કરે છે ઈ જીવનમાં આગળ વધે છે ને એના લક્ષ્યો આસાની થી સરળતાથી પ્રાપ્ત કરે છે.
સાચી વાત કીધી તમે ઘણી વખત એવું હોય છે કે આપડણે અમુક સમય નકી કરેલું હોય કે આ ટાઈમે આજ કરું તો એ સારું રેતું હોય છે કે આપડણે તરત જ કરવા માંડવું એવું નથી જરૂરી અમુક કામ એવા હોય છે કે ના મારે આ કામ કરવાનું છે પણ હું આટલા ટાઈમ પછી આ કામ કરીશ. તો ત્યાં સુધીમાં આપણેે બીજા જરૂરી કામ હોય એ પૂરા કરીએને પછી એ ટાઈમે એ કામ કરીએ. તો આપને સારું રે છે જેમ કે આપણેે કોઈ એવું કામ છે કે જે ખાસ જરૂરી નથી તો એને થોડા ટાઈમ માટે પણ જવા દેવું પડતું હોય છે.
હા સાચી વાત છે. અને સ્ટુડન્ટ લાઈફમાં તો વિદ્યાર્થીઓ માટે તો સમય વ્યવસ્થા પણ નો આવે. વધારે મહત્વ હોય છે કે એને નિમિત્ સમય પત્રક બનાવીને અભ્યાસ કરવાનો સમયસર શાળા એ જવાનું ઘર કામ પૂર્ણ કરવાનું પછી રમત ગમત તેમજ આરામ માટે બધી રીતે એમ સમય ફાળવવા માટે એક મેનેજમેન્ટ કરવું જ પડે છે. અને મેનેજ આ બધું મેનેજ કર્યા પછી જે બધી વસ્તુ માં એનોમ વિકાસ આસાનીથી એમ સર્વાંગી વિકાસ થઈ શકે છે.
હમ હા અને કામ કરવા માટે જો સમયનું મેનેજમેન્ટ કરતી વખતે આપણે કામ ના અલગ અલગ પ્રકાર પાડી દીધા હોય કે અમુક કામ બહુ મહત્વનું હોય કે તાત્કાલિક હોય તો એને આપણે તરત જ કરી નાખવું જોઈએ જો એ આપણે તરત જ કરી નાખીએ તેમ કે આપે કોઈ ઈમરજન્સી હોય સ્વાસ્થ્ય ને લગતી હોય કે આપડે કોઈ એક્ઝામ આપવાની હોય કે એવું કઈ હોય તો એને આપણે પછી થોડા ટાઈમ માટે રાખીને પછી કરશું એવું ના વિચારી શકી જો એ આપણે તરત જ કરી નાખતા હોઈએ તો આપડે સારું રેતું હોય છે. ઘણી વખત ખત અમુક કામ થોડા સમય પછી કરશું વિચાર કરીએ. તો એ સમય અને કામ બને બગડતું હોય છે આપડું
તો હોય છે સાચી વાત છે એટલે આપણે આયોજન કરીને કામ સમયસર પૂર્ણ કરીને તો આપડો આત્મવિશ્વાસ એ વધે
હા એ તમારી વાત એકદમ સાચી છે એટલે કોઈ પણ કાર્ય કર તા પેલા આપડે આયોજન કરવું એ બહુ ખુબ જરૂરી છે કોઈ પણ પછી વસ્તુ તુ હોય કોઈ મોટો પ્રોગ્રામ હોય કે સ્કૂલ નું માની લો કે અત્યારે સ્કૂલ જ છે તો સ્કૂલ વાળા લોકો પેલેથી જ પોતાના ત્રણ કલાક કે પાંચ કલાક ના સમય નું પહેલેથી આયોજન કરીને રાખતા હોય છે. કે આ સમયગાળા દરમિયાન આપણે આ કાર્ય કરવાનું છે તો એ આટલા બધા લોકો લોકોને સાથે પણ કામ કરતા હોય છતાં ક્યારેય એનું ખરાબ પરિણામ નથી આવતું હોતું. એ ટાઈમે પોતાનું બધું પૂરું કરી શકતા હોય છે.
હા સાચી વાત છે. આપણા મહાઅનુભવે પણ સમયના એ મહ મહત્વ પર ભાર આવ્યા મહાન અનુભવ એ આપેલો છે કે નિયમિત અને ને મહેનત સમય પાલન સફળ જીવન ના આધારસ્તંભ બની ગયા છે.
હા સાચી વાત છે તમારી આજકાલ તો આપડે સમય ને એટલું મહત્વ નથી આપતા પેલાના ટાઈમમાં તો સમય ને એટલું મહત્વ આપતા એટલે બધાને એટલું પરિણામ જલ્દી મળી જતું.
હા હા એટલે લાઈફમાં એમ કે સમય નું એ યોગ્ય રીતે આયોજન કરવાની ટેવ પાડવી જરૂરી છે.
હા એકદમ સાચી વાત છે તમારી આપડે સમય ચ કયા સમયે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. જો એનું આપણને પાસે નોલેજ હોય આપણી પાસે જ્ઞાન હોય તો આપણે જીવનમાં ક્યારેક કોઈ તબક્કે પાછા નથી પડતા અને એ
એ વાત છે.
જ્ઞાન નો અભાવ હોય તો ઘણી વખત એવું થતું હોય છે. કે આપણે ન કરવાના ટાઈમે એ કામ કરી બેસતા હોઈએ છીએ અને એનું કોઈ આપણને ફાયદો નથી થતો જો એ જ કામ આપણેે યોગ્ય સમયે કરતા હોઈએ. તો એમાંથી આપને ઘણા ફાયદા મળતા હોય છે.
હા હા સાચી વાત છે.
આપડે હમ્મ એટલે બધી રીતે સફળતા મેળવવા માટે સમય અને આયોજન જરૂરી છે અને બધા એ સમયની કદર કરીને એની દરેક ક્ષણને સારા કાર્યમાં વાપ રવાનો સંકલ્પ કરવો જોઈએ.
સાચી વાત છે અમુક સમયપત્રક ટાઈમટેબલ ગોઠવી રાખવું જરૂરી છે. અને ખાલી એ સમયપત્રક બનાવવું જરૂરી નથી પણ પાછું એ પ્રમાણે આપણે એનું પાલન પણ કરવું પડે. ખાલી જો તમે સમયપત્રક બનાવી લો કે મારે આ ટાઈમે આ કામ કરવું છે અને પછી તમે ફોન લઈને બેસી જાવ કે એવું કરીને બેસી જાવ ને કામ ન કરો તો પછી એનો પણ કઈ મતલબ નથી કે તમે આયોજન કરી લીધું છે પણ એનો પાલન નથી કરતા તો ઉલટાનું એ આયોજન કરવા પાછળ જે તમારો અડધો કલાક બગડ્યો હોય એ પણ આપડો સમય બગડતો હોય છે.
હા સાચી વાત છે.
ને સમયને તો જેટલું સાચવીને વાપરીએ એટલું જ આપડુ માટે સારું છે.
હા એ તો છે જ
બઉ જરૂરી છે આજના ટાઈમમાં
સાચી સમજદારી અને એજ ઉજ્જવળ ભવિષ્ય નો માર્ગ છે
સાચી વાત છે એકદમ સાચું ક્યું તમે
હમ્મ
ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો સમયને કેવી રીતના ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે.
હા સાચી વાત છે.
ખરેખર સમય નો જો પેલું આપણે ઉપયોગ કરતા હોય વ્યવસ્થિત રીતે તો વાંધો નથી બાકી અત્યારે ઘણા લોકો એવા છે કે જેમની પાસે કામ પણ છે એમને કરવું પણ છે પણ કયા ટાઈમે કયું કામ કરવું એનું જ્ઞાન નથી હોતું એટલે એનું કામ પણ પડ્યું રહેતું હોય છે. અને આખો દિવસ બીઝી પણ રહેતા હોય છે છતાં એનું કામ ટાઈમે પૂરું નથી થતું હોતું.
હા સાચી વાત છે.
જયારે જે લોકો પેલા થી આયોજન કરીને કામ કરતા હોય તો એના ઘણા બધા કામ થઈ ગયેલા હોવા છતાં એ ફ્રીજ હોય છે એને એવું નથી લાગતું કે નહી આ બહુ બિઝી છે. આની પાસે કામ છે કેને દોડાદોડી થઈ પડે કેવું નથી થતું હોતું.
હા સાચી વાત છે. અને જે વ્યક્તિ સમય નું આયોજન કરીને જીવે છે ને એના કાર્યમાં એને સફળતા તો મળે જ છે.
એકદમ સાચી વાત છે અને ખરેખર આજના સમયમાં તો એવું છે કે આપણા ઘરમાં જો નાનું બાળક હોય તો એ જયારે નાનું હોય ત્યારથી જ એને અમુક સમય ની એને ટેવ પાડવી જરૂરી છે. કે એને સમયનું મેનેજમેન્ટ સમયની કિંમત પેલેથી સમજાવવા જરૂરી છે. એ જો પેલાથી સમય ની કિંમત સમજશે તો એ મોટું થશે ત્યાં સુધી મા એ એને ચોક્કસ રીતે પાલન કરી શકશે.
હા સાચી વાત છે એના માટે આપડે જ બધી હેબિટ પાડવી પડે છે અને આપડે પેલા સમયનો સદઉપયોગ કરશું તો જ આપડું બાળક આપણા માંથી શીખીને કરશે.
તે જે જોવે છે એ જ કરતું હોય છે આપડણે બોલીએ છીએ એનું એ અનુસરણ નથી કરતું હોતું.
હા. અને તમારે જોયું કે સમય નો બગાડ કરનાર વ્યક્તિ ઘણી વાર એ પાછળ રહી જાય છે.
હા એકદમ સાચી વાત છે તમારી
હા. એટલે સમય નું મૂલ્ય સમજવું એ સફળ જીવન ની એક શરત છે. પહેલી શરત એ છે.
હા સાચી વાત છે એ પહેલું પણ પગથીયું કેવાય સમયને સમજે અને સમય અનુસર કામ કરવું અને બોલવું એ બહુ સારી વસ્તુ છે.
હા સાચી વાત છે.
ખરેખર બધા એ સમય નો સદઉપયોગ કરવો જોઈએ. અને પોતાનું કામ થઈ ગયું હોય તો બીજાને મદદ કરવાવામાં પણ આપણે સમય આપી શકતા હોઈએ છીએ. જયારે આપણેે સમય મેનેજમેન્ટ ના કરીએ તો કોઈ બીજાને પણ મદદરૂપ ન થઈ શકે.
તો આપડે આપણું ખુદ નું પણ નથી કરી શકતા અને આપડે બીજાનું પણ નથી કરી શકતા હા સાચી વાત છે. સરસ ત્યારે મજા આવી ગઈ વાત કરીને
મને પણ ચોક્કસ ચલો ફરી મળીએે.
ઓકે.